એમ
બસ બહુ મજામાં તમે કેમ છો?
અમારે તો ભાઈ અહીંયા રાતનો ખુબ વરસાદ શરૂ છે. અને વાત ના પૂછો એટલા બટલા બધા પાણી ભરાઈ ગયા છે. તમારે ત્યાં કેવી પરિસ્થિતિ છે?
અમારે બહુ જ વરસાદ બે દિવસથી તો અનરાધાર વરસાદ આવે છે.
માહોલ તો પણ એવો સરસ જાયમો છે કાલ રાત્રે તો અમે વરસાદમાં ભજીયા બનાવીને ખાધા ભજીયા ને ચા હા હા હા હા કાઈ મજા આવી છે. અને અત્યારમાં પણ વરસાદી માહોલ કઈ કામ કરવાનું મન નથી થતું પણ બહાર બેસી કે હું ફળિયા માં અને ચા નો કપ લઈને અને વરસાદ બેઠી બેઠી માંડ્યો મેં એટલી બધી મજા આવી કલાક મારો ક્યાં નીકળી ગયો એ ખબર નો પડી. પણ એ આનંદની પાછળ જયારે મને ઝુંપડાઓ યાદ આયવા મારે ઘેર કામ કરવા આવે છે બેન એનું ઞુપડું એનું યાદ આયવા ત મારી ચા પીધેલી મજા બધી ઘડીક વારમાં ગાયબ થઈ ગઈ એને કેટલા બધા ચુવા થતા હશે વરસાદના પાણી પડતા હશે ઈ લોકોનું બધું જનજીવન કેવું અસ્તવ્યસ્ત થઈ ગયું હશે એવું વિચાર્યું તો મનમાં દુઃખ પણ બહુ થયું અને મનમા નિશ્ચય કયરો કે આજે હું અં અ શોપિંગ જઈ અને ચાર પાંચ તાડપત્રીઓ લઈ આવીશ અને બે ચાર મારા મારા બજેટમાં આવતું હશે એટલી તાડપત્રીઓ લાવી ને બે ચાર ગરીબોને હું વેંચી દઈશ કે જેથી એ લોકો એ પોતાના ઝુંપડા ઢાકે અને વરસાદ અંદર ચુવા આવતા બંધ થાય આપડે આપડી મજાની સાથસાથ કોકનો દુઃખનો પણ વિચાર કરીએ તો કદાચ ભગવાન ને ગમીએ આપડે એવું મને વિચાર આવે તમે શું કયો છો?
સાચી વાત છે ક્યારેક એમ થાય કે વરસાદ એટલો બધો ખુબ સારો આવે તો સુરક્ષિત રહી શકે પણ આવા જે બિચારા નાના માણસો છે એની શું હાલત થતી હસે. ક્યારે કેમ થતું હશે એ લોકો જમવાનું પણ વ્યવસ્થિત મળતું હોય છે કે નહી ઈ લોકોએ ઈ લોકો ઘરમાં કેવી રીતના રેતા હશે પાણી પડતું હશે એ લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે એને બીમાર કેટલા પડી જશે પછીની સારવાર કોણ કરશે એની કોઈ અસ્તિત્વ રેશે કે નહી આવા બધા ક્યારેક આપણને પ્રશ્ન થાય ક્યારેક એમ થઇ શકે કે એ લોકો ની સુરક્ષા કરશે કે નહી આ લોકોનુ આવું જનજીવન કેમ હોતું હશે? મને તો ક્યારેક આ લોકો માટે વિચાર તો આવે છે. કે આ લોકો ને આપડે તો વરસાદની મજા માણીએે કે પણ એ લોકોની પરિસ્થિતિ શું થતી હશે કે જેની પાસે કોઈ આશરો કે છત નહીં હોય તમે શું વિચારો છો આ બાબતે મારી જેમ જ વિચારો છો
સાવ સાચી વાત છે મારે બિઝનેસ છે ચણિયા ચોળીનું તો મારે દરજીબેન મારે ઘેર છે આવે એની વાત કરે કે બેન મારા ઘરમાં તો અમે ખાટલા ઉપર સુતા હોય ને સામે સાપ આ અમારી નજર અમે આમ જતો? અ સરક તો સરકતો હોયયો જાય- એકવાર છાપરા માંથી ઉપર નળિયા માંથી નીચે સાફ પડે- તમને કલ્પનાની ન આવી શકે કે અમે કેવી રીતે જીવન જીવતા હોય- રાત્રે તો અમે બધા બીકમાં જ સુઈએ કઈ આપડી ઉપર એરું બેેરું પડશે- એ પણ એ લોકો એની સાથે ટેવાય ગયા- એ જાનવરો ને તમે એને નુકસાન ન કરો તો એ તમને કઈ નુકસાન ન કરવાના હોય- આપ જે સતત ફડકા સહિત જીવું કેટલું બધું અઘરું છે. એક જ વરસાદ આપણી માટે આનંદ નો વિષય- ગરીબો માટે તકલીફોનોો વિષય ખેડૂતો માટે એના- અ કબાણી નો વિષય- એક જ વર્ષ દરેક વ્યક્તિને કેટલી જુદી જુદી રીતે ઉપયોગી- કે દુરુપયોગ દુરુપયોગી થતો હોય શું માનવું છે તમારે -
એકદમ સાચી વાત હવે આ તો વરસાદની સિઝન બરોબર છે. કે હોય એમાં એક ફાયદા નુકસાન છે. પણ હું કાલે પેલું કેવાય ને કે આપડે જે જૂના શાસ્ત્રો ને એ બધું ખોલીને બેઠી રઈ- એમાં અત્યારે કેતા હતા કે સ્વાતિ નક્ષત્ર બેસે ને- તો સ્વાતી નક્ષત્ર નું પાણી ખુબ જ સરસ હોય છે એના ટવે સેવન ડસ એટલે સત્યાવીસ દિવસનું- તમે એના જે પાણી નો સંગ્રહ કરો ને એ અમૃત સમાન ક- અને એમ કે છે કે બાવીસ જુલાઈ થી લઈને ઓગણીસ ઓગસ્ટ સુધીનો એનો એક- એ નક્ષત્ર નો સમય ગાળો છે- તો ઈ સમયગાળાની દરમિયાન તમે જો- હા પાણી ન કલેક્શન કરો તો ઈ તમારી માટે ઘટલી બીમારીઓથી તમને મુક્ત કરે છે. અને એનું પાણી ખરેખર ખૂબ અમૃત સમાન હોય છે. એક કે આ સ્વાતી નક્ષત્ર નો પ્રભાવ છે ફટકા વિસ્તાર એવા છે કે જ્યાં હજી- વરસાદ નથી છો. એઈજ સમયે અત્યારે બધી જગ્યાએ વરસાદ પણ નોંધાઈ રહ્યો છે. એટલે કે આ નક્ષત્ર નો પ્રભાવ પણ છે. ખગોળીય ઘટનાઓનું પણ પેલું છે. અને કેહેવાય ને કે કે આ વરસાદની સિઝનમાં જે- ખુબ સારી રીતે વરસાદ ખાવો જોઈએ- એ પ્રકારનો વરસાદ અત્યારે હાલમાં વરસી રહ્યો છે. તમે તમારી આજુબાજુના ગામડામાં પણ એવું કઈક હાલત તો હશે જ તને-
સાવ સાચી વાત કરી- અમારા ગામડાઓમાં તો લોકોની સ્થિતિ તમે વિચારી ના શકો? એટલી બધી ખરાબ સ્થિતિ થઈ જાય છે. અ ચારે બાજુ કાદવ કાદવ ગંદકી- હજુ એટલી બધી જાગૃતિ નથી એ મોદી સાહેબે- અ સરસ મજાની બધી વ્યવસ્થાઓ કરેલી પણ હજુ એટલી જાગૃતિ નથી આવી- કે લોકો કચરો કચરા પેટીમાં જ નાખે- ટેક્ટરો ના ટેક્ટરો આવીને ગામડાઓમાં એક- અવારું જગ્યા ઠલવાઈ જાય છે અને ઈ કચરો સડતો સતો- તો બધા ગામડાઓના ઘરોમાં- ગંદકી રૂપે માખી મચ્છર બધું ઈ લોકો સહન કરતા હોય છે. આપણને શહેર માં ખબર જ નથી પડતી- કે હાવ આવા ગરીબ પ્રજાઝપડા વાળા કેવી જિંદગી જીવતા હોય છે. એના બાળકોનું ભવિષ્ય શું એ તો આજ ગંદકી વચ્ચે મોટા થવાનાને અનેક રોગો લઈને એનો ઉછેર થવાનો- ત્યારે આપણને ઘણી વાર બહુ જીવ બળી જાય એમ થાય કે આપડે આટલું હજુ સમજી નથી શકતા સરકાર આટલા આટલા આયોજનો કરતી હોય તો આપડે એમાં સહકાર તો આપવો જ જોઈએ ને એવું આપણને મનમાં થઈ જાય કે ખરેખર આપડે કમસે કમ એક વ્યક્તિ પાંચ પાંચ ઝુંપડા લે કે એ લોકોને જાગૃત કરે કે આવું કોઈ કચરો ઠાલવા આવે તો તમારે વિરોધ કરવાનો આડાજૈન ઉભા રહેવાનું કઈ કઈ જગ્યાએ તમે આની ફરિયાદ નોંધાવી શકો એક જ વ્યક્તિ પાંચ ઝૂપડામાં જા માહિતી આપી આવે તો લગભગ કેટલા ગામડાઓ કવર થઈ જાય દરેક ને દરેક વ્યક્તિમાં જનજાગૃતિ આવી જાય શું કેવું છે તમારું
એકદમ સાચી વાત છે કારણ કે જનજાગૃતિ લાવવા માટે દરેક વ્યક્તિએ પહેલ તો કરવી જ જોઈએ અને શરૂઆત તો આપડેથી કરવી જોઈએ કાણ કે આપડે જ કેટલો બધો કચરો અને વેેશ બધું કાઢીએે છીએ ત્યારે એ લોક પણ આઘર સુધી પોહોંચે છે ને જો આપડે એટલી જાગૃતિ રાખીએ તો પછી આપડે આપડાથીજ જો શરૂઆત કરીએ જેમ કે ઈન્દોર ઈન્દોર સિટી છે એમાં તો પેલું કેવાય ને કે રિસાયકેબલ કચરો છે એ અલગ કરવામાં આવે છે પછી આ પેલું ઓર્ગેનિક કચરો મિન્સ કે આપે જે કઈ વો ફ્રૂટસ ના આવે જગ્યા બસ ના વેસ્ટેજ છે કે જે ફરીથી રિયુઝ થઈ શકે અ રિયુઝ કરીને એનું ખાતર કમ્પોસ્ટ બનાવી શકે એવા એવા બધા કચરા છે એને અલગ કરાવીને એનું કમ્પોસ્ટ માં પરિવર્તનય કરી શકીએ છીએ અને રીસાયકલની વસ્તુને રીસાક કલ કરી શકીએ છે શું થશે કે એ બધી વસ્તુ ફરીથી વપરાશે ને કચરો પણ નઈ થાય એનો અને લોકો ને કોઈ મીન્સ કે ગરીબ લોકોને છે એમાંથી રોજીરોટી મળી શકશે આમાં કારણ કે એ લોકો સેપરેશન કરીને આપશે તો એ લોકોને બેનિફિટ થશે અને એને આસપાસ એ તે વિસ્તાર ચોખ્ખો રહેશે અને જોઅ એને બે પાંચ રૂપિયા વધશે તો એ ઝોપડા માંથી કઈક મકાન તરફ પણ જઈ શકે મારો તો એવો વિચાર છે કે ઈ લોકો આવી પહેલ પણ એક કરવી જોઈએ કે જેનાથી એક અલગ જાગૃતિ રજૂ થાય કારણ કે ભારતમાં એજ્યુકેશન નો તો અભાવ છે પણ માણસ ને સમજ શક્તિ નો પણ અભાવ છે જે સમજ શક્તિ આપડે વાસ્તવને કેળવાની જરૂર છે મને તો એવું ખરેખર એવો ક્યારેક વિચાર આવે કે જો દરેક લોકો જાગૃત બની જાય તો કોઈ આ પ્રશ્ન થવાનો જ નથી તમે તમને શું લાગે છે આમાં
સાવ સાચી વાત છે ચાલો શરૂઆત આપડા બે જણથી કરીએ આપડે બેતો આપડા આપડી આસપાસના વાતાવરણમાં થોડી જાગૃતિ લાવીએ અને એ જાગૃતિ લાવતા પેલા મારા ઘરે આવો તો આપડે ચા ને નાસ્તો સાથે કરીએ ભજીયા ગરમ ગરમ બનાવું ત્યાં તમે ઘરે પહોંચી જાવ આપડે આવી બધી વાતો કરતા કરતા ચા અને ભજીયાનું આસ્વાદ લેતા લેતા વરસાદ માણીશું અને અલગ પલક ની વાતો કરશું અરે વરસાદ એવો સરસ ઝરમર ઝરમર આવી રહ્યો છે ને મને તો બહાર થી અંદર આવવાનું જ મન નથી થતું અને સરસ રેડિયો ઉપર ધીમું ધીમું ગીતો વગાડું ધીમો ધીમું ધીમું ગીત વગાડતા હું આખી આંખો બંધ કરીને બેસી ગઈ છું અત્યારે અને જો તમે આવશો તો આપડે બંને જણા સામેસામે ખુરશી નાખીને ચા ભજીયા અને સંગીત ની મજા માણશું
વાહ વાહ વાહ ચા પણ ચા આદુવાળી બનાવાની હો ભાઈ મને તો ચા આદુવાળી ભાવે મન બીજી કોઈ ચા નથી ભાવતી
ચોક્કસ ચોક્કસ આદુ વાળી ચા બનાવીશ મને આદુ બહુ જ ભાવે આપણે હેલ્થ માટે પણ આદુ ખુબ સરસ છે આદુ વાળી ચા આપીએ તો ગેસ ન થાય મારીને તમારી ઉંમરમાં તો થોડો ફેર છે પણ અ મારી ઉંમર માં તો આદું એટલું બધું સારું કે તમને વાયુ નત થવા દે સાંધા ના દુખાવા ન થવા દે અને આ વરસાદની સિઝન માં તો આદું એટલું બધું ઉપયોગી થાય કે જેની કોઈ લિમિટ નહી તો આજુ તો મારા ઘરમાં સ્ટોક હોય જ તમે બે વાર ચાર વાર ચા બનાવવાનું કેહેશો તો આદુમાંર તમને ફૂલ મળશે ચામાં તો આવો ચા પીવા અને ભજીયા ખાવા માટે થઈને
હા અને હું છે ને તમારી માટે હું તમારી માટે મેથી ના ગોટા લેતી આવીશ
અરે વા મેથી ના ગોટ તો મને હ
હા તો એવું કરીશ કે એનું છે ને પેલું બેટર બનાવી લે આવીશ પછી ત્યાં તમારે ત્યાં આવી ને ગરમ ગરમ બનાવીને હા સુું બધા આપે ભાઈ
વા રે વાહ બહુ મજા આવી જશે તો એવો જ કરો ને બેટર બનાવીને લેતા આવો અને આપણેે અ હું ચા બનાવીશ ને તમે મારા બાજુ ના ગેસ ઉપર ભજીયા ઉતારજો. અને ગરમ ગરમ લઈને સીધા બહાર જઈને ખાવા બેસી જશું આપડે અને વરસાદી વાત વાતાવરણ નું માહોલ માણીશું ગીતો સાંભળતા સાંભળતા આવી જ જાવ
હા પાકું એવું જ કઈક કરવું પડશે એટલે હું તો આવીશ અને તમારી માટે શું હું ભજીયા બનાવી દઈશ મેથી ના ગોટ કારણ કે મેથી તમારા માટે હેલ્થ માટે સારી રહેેશે હેર માટે પણ સારી રશે અને મેથી ખાવાથી એમ કેવાય ને કે સાંધા અને વાના દુખાવા રાહતે એટલે આપડે એ પણ ટ્રાય કરી શકાય તો હું મેથીના ગોટા પાક્કું બનાવી દઈશ તમને
ચોક્કસ ચોક્કસ સીઝન જયારે મેથીની સિઝન હોય ત્યારે મેથી ઘણી સુકવણી પણ થઈ જતી હોય છે. અ અમારા ઘરમાં તો બહુ મારા સાસુ બહુ સુકવણી કરતા મેથી ની એમ કે સીઝન હોય ત્યાં તમે મેથીની સુકવણી કરી નાખો ને તો તમારે આખું વર્ષ તમને મેથી ખાવા મળે અને તબિયત માટે તો સારી જ પણ શોખીનો માટે તો એમ થાય કે અ સીઝન વગર ની મેથી ખાવા વાળાતો શોખીનો તો કેટલા ખુશ ખુશ થઈ જાય. ઘણા ગોટાના શોખીનો મારે ઘેર આવ્યા હોય ત્યારે આવી રીતે મેથીના એમ કે ભજીયા બનાવો અત્યારે તો મેથી ક્યાંથી કાઢશો એટલે તમે બટેટા ના મરચાના ભજીયા બનાવો અને સરપ્રાાઈઝ આપીને મેથી ના ગોટા લઈને આવું તો એકદમ આશ્ચર્ય થી ઉછળ પડે અરે મેથી ના ગોટા અત્યારે ક્યાંથી મેં કીધું મને મારા સાસોએ સુકવણી બનાવતા શીખવાડી છે તો મેં સુ કવણી બનાવી રાખી તી એમાંથી મેથી ના ગોટા બનાવ્યા છે નીરાતે જમો તમે તો એટલા બધા ખુશ થીને મેથી ના ગોટા જમે તમે આવું કઈ કરો છો
હા હું તો મેથીલી સુકવણી રાખું છું. પછી ગુવારની સુકવણી રાખું છું કોથમડી ની સુકમણી સુકવણી રા ખૂ છુ બો અલગ અલગ વસ્તુ કરીએ છે એટલે વાંધો નથ આવતો એમ
ખરેખર એવી સુકવણી કરી રાખી હોય ને તો જરૂર પડે ચોમાસામાં તો બહુ જ સારું પડે ચોમાસામાં ઘણી વાર તમે શાકભાજી લેવા ન જઈ શકો બહાર ન નીકળી શકો તો આવી સુકવણીઓ ઘરમાં હોય ને તો એનાથી આપડણે કમસે કમ અઠવાડિયું તો કાઢી જ શકીએ એમ તો એક જાત જાતનું આપણે ઘરે અલગ અલગ જમવાનું બનાવીને જમી શકીએ સુકવણી કરી રાખી હોય તો આપણને કેટલું બધું ફાયદારૂપ થાય શું માનવું છે?
એકદમ સાચી વાત છે સુકવણી હોય ને તો ઘણો ફાયદો થઈ જાય ઇન્સ્ટન્ટ આપડે ગમે ઈ કરવું હોય ને જે સિઝન માં ન મળતો હોય ને તો આપડે કરી શકીએ છીએ બધી વસ્તુ તૈયાર કોઈ વસ્તુ લેવા જવાની જરૂર નથી પડતી. ચાલો હું ફટાફટ બેટર બનાવીને તમારા ઘર તરફ આવું છું તમે ચા મૂકવાની તૈયારી કરો ચાલો.
જરૂર જરૂર જરૂર ચોક્કસ.
ચાલો મળીએ પાક્કુ આવજો આવજો આવજો.